હલો! શું કરે છે?
કાંઈ નહી. શો બેઠી તમે શું કરો?
કઈ નઈ નાસ્તો કરીને બેઠો છું. અવાજ આવે છે, બરાબર.
હા, અવાજ તો વ્યવસ્થિત આવે છે.
કે, શું નાસ્તો કર્યો?
મેં તો આજે લેટ જાગી તન તો ચા અને બિસ્કીિટ જ તમે
ચા અને પરોઠા
આટલા સવારમાં પરોઠા
આટલા સવાર માં ક્યાં સવારે મતલબ
એમ તો બોપલતાવા આવી ગયા
હા
આજે સન્ડે છે ને તો ટાઈમની ખબર નથી પડી રહી
હા એ તો છે
એમ તો લેટ જાગી ને એટલે આખો દિવસ કેમ જાયને કાઈ ખબર જ ના પડતી
હમ્મ તો મોડા ઉઠો તો બપોર તો એમને એમ થઇ ગાય ને તો પછી કેમ ખબર ડ બપોર સુધી તો નીંદરમાં જ હોય ગાય
ચાાલ રાખીએ ને મા સેટરડે સન્ડે રજામાંતી હોાઈ એમાં એ સવાર માં વેલું ઉઠવાનું
હા એતો છે
હમ્મ અરે તમને ખબર છે આેરે નવરાત્રી નવમાં કેટલા કાયમી આઠમા નવમા મહિનામાં આવતીવે રઈટ
હા
હા ફેરે લેટ છે
એવું છે
હા.
કેટલી મતલબ?
આઈ થિંક દસમા મહ ના મળજે આેરે
ઓહો
તમને નહોતી ખબર?
ના ના મને ક્યાં ખબર મેં જોયું પણ નથી
હ મેં કાલે જોયું ત્યારે મને ખબર પડી કે આ ફેરે બધા તેઓ હર લેટ થઈ ગયા છે મતલબ રક્ષાબંધન આઠમા મહિનામાં હોય ને એ પણ કંઈક નવમા મહિનામાં છે તે પછી નવરાત્રી છે
ઓહ તો તો દિવાળી પણ લેટ હશે ને
હા દિવાળી પણ લેટે જાલશે દિવાળીની ડેટ નથી જોઈ મેં
તો કંપની માં ઇન્ક્રીમેન્ટ ને પગાર ને બોનસ ને બધું લેટ આવશે એવું ને
રાઈટ
હા પણ આઠમણ કેટલા મહિનામાં ખબર હ આઠમાં નવ માં દસ માં તો લગભગ આવી જાય એને દિવાળી દસમા મહિનામાં નથી દસમા મહિનામાં
હમ દિવાળી નું એજ કહું છું મેં દિવાળ દિવાળી દર વર્ષે દસમા મહિનામાં આવે છે બટ આ જો રક્ષાબંધન આઠમા મહિનામાં આવે તો આ ફેરે રક્ષાબંધન નવમા મહિનામાં છે તે પછી નવરાત્રી છે નવમા મહિનાના કંઈક એન્ડિંગમાં તો પછી દિવાળી દસમા મહિનામાં આવશે કે અગિયારમાં આઈડિયા નથી કે અમે જોઈ નથી ડેટ આવશે ને તોય આઈ થિંક દસમા મહિનાના એન્ડિંગમાં આવતી હશે
જોવું પડશે મોડી આવશે ને
હા આપણને એક તો નવરાત્રીમાં એટલો રમવાનો શોખ છેને જો લેટ આવ્યો ત્યહાર
તો શું હ એવું વાત સાંભળી હતી કે વેલી આવશે આ વખતે
શું
મને મતલબ એવું સાંભળું છું કે વહેલી આવે છે મતલબ આ વખતે નવરાત્રી
ના રે વેલી કયાં છે કાલ રાતે જ મેં ડેટ જોઈ લેટ છે
એમ છે
હા તમે નવરાત્ર્રી નું અરે એક વાત પૂછતા તોું ભૂલી ગઈ, તમને તમે નવરાત્રીમાં જે દાંડિયા ની રમતા હોય મેમે ઘણી તમારી રીલ્સ નહી જોઈ
હો
તો તમે દાંડિયા ક્લાસે જ જોઈન કર્યું હતું કે એમને આવડે છે તમને
ના ના દાંડિયા ક્લાસીસ નહી એમને રમી રમીને શીખી ગયા.
જોઈ જોઈ મેમ
હા મતલબ રમી રમીને જોઈ જોઈનેને એમ હ દાંડિયા ક્લાસીસ તો કઈ નથી કરી્યા એમ છે તો તને તો આવડે છે. એ નથીથી આવડતા
તમારે જેમ નથી આવડતું
મારી જેમ શીખવીને પછી તું શું કરીશ
ટ લે રમાં જવું એ બીલું શું ગરું
ઓકે તો પછી વાંધો નહી શીખી જઈશ ને એમાં શું કોઈ એ તો આવડી જઈ તને હા શીખવાડે. એમાં થોડી વ તો આવડી જાય આરામથી આવડી જાય એ વ થોડું. તરઈ
લાગે તમને સ્ટેપ્સ નથી યાદ રતા
અરે તને મતલબ નોર્મલને સાદા તો આવડે જ છે બરાબર
હા
તો પછી એમાં બે ત્રણ આમ તાળી પાડી લેવાની એક આધી આમ પાડી લેવાની તો થઈ ગઈ.
તમને એવું લાગે છે એમ. મતલબ જો મેં તમને છે ને બે ત્રણ સ્ટેપમાં એવી રીતના તમારી રીલ જોઈ. છે બરોબર.
હો.
પણ જે શીખડાવતા હોય ને ઝટ ક્લાસેસ હોય તાંજ. તો અ વીસ ને પચીસ સ્ટેપ એક સાથે અલગ-અલગ એવી રીતના હોય છે. એ જોઈ ન જ એમ થાય કે
હા એવા સાચી એ તો બહુ એડવાન્સ થઈ જાય એવા કરવા નો જવાય. એ એ એ લોકો બધી શું હોય મતલબ અ અહિયાં બધી નવરાત્રી જે થતી હોય ને મોટી-મોટી. અહિયાં જો કે વિલા હે પછી ઘણી બધી હૈ હમણાં નવરાત્રી નવી હૈ. એમાં જે મતલબ અ કોમ્પિટશન હોય ને, બધી. રમવા વાડાની એમાં પાર્ટિસિપેટ કરવા માટે તે એવુ બધું મતલબ અલગ-અલગ વીસ પચીસ સ્ટેપ કરતા હોય એટલે બાકી તો નોર્મલ રમવા જાય તો હા. મતલબ બે ત્રણ, ચાર, પાંચ સ્ટેપ વાળી હાલે.
મારે તો પાંચ સ્ટેપમાં ક્યાંક ભૂલ મિસ્ટેક થઈ જાય યાર.
એવું ના હોય એ તો આવડી જાય. એક-બે સ્ટેપ વાળી બે-ત્રણ વાળી આવડે તો ચાર-પાંચ વા શું હોય કાંઈ ના હોય. ચાર ત્રણ ચાર સ્ટેપ વાળી તો આરામથી આવડી જાય એમાં કઈ હોય નઈ.
એ વાત તો સાચી એમ એટલી તો આવડી જાય. સાથે-સાથે રમવું પડે ત્યારે.
હા થોડી વાર રમી લે તો આવડી જાય.
હા મને એમ હતું કે તમે ક્લાસીસ જોઈન કર્યું હશે એટલે તમને એટલું સરસ રમતા આવડતું હશે.
હું ક્યા સરસ રમું છુ.
અરે એ તમને એવું લાગે ને. જોવા વારાઓને ને ખબર હોય ને.
એ ક્યાં જોવા આઈવી તી.
અરે મેં રીલ્સ જોઈ છે તમારી.
હું કઈ સારું થોડી રમું હું તો ખાલી મતલબ ત્રણ ચાર સ્ટેપ હો એવું જ રમું.
હા બટ તમે જે રીતના રાઉન્ડ ને ઈ ફરો છો ને.
હો.
અમારા જેવા એવી રીતના રાઉન્ડ ફરે તો તો ચક્કર આવીને પડી જાય ક્યાક શું.
ધીમે-ધીમે રાઉન્ડ ફરવાનું સ્લો મોશનમાં.
તો થાય એટલે બીજા આવીને ભટકી જાય.
સ્લો મોશનમાં અલગથી રમવાનું સ્લો મોશનમાં તો થાય.
હા એના કરતા બધાની વચ્ચે જોઈ જોઈને કદાચ સ્ટેપ કરીએ તોય ચાલે વચમાં ઉભું રઈ.
એ તો હા એ તો એવું લાગે ના રમવ તાં રમવા જાઓ બાકી તો પછી રમવા માંડો તો આવડી જાય કઈ હોય નઈ નોર્મલ જ હોય બધું. .
હા તમે જ્યાં રહ્યો છો ત્યાં રમવા માટે અ ક્યાં જાઓ તમે મતલબ ત્યાં કોઈ પાર્ટી પ્લોટ જેવું છે કે.
પાર્ટી પ્લોટ એક મોટી નવરાત્રીની અહિયાં વિલા હતી એ વિલા છે એક. થોડીક દૂર છે અહીંયાથી મતલબ અ. અ માંડવી રોડ ઉપર નહી પણ મુન્દ્રા રોડ ઉપર અહિયાંથી.
ઓકે.
હા અહીયાયાથી દઉ તોું પણ કેટલી બધી હા તો પણ ઘણી દૂર થઇ જાય મતલબ દસેક કિલોમીટર તો કદાચ થતી હશે દસ બાર કિલોમીટર હમ બાકી એક મતલબ એમાં મતલબ અલગ- અલગ પાસ વાળી એમાં ઓપન એન્ટ્રી હોય કેમ કે પ્રાઈવેટ કેવાય ને
હમ્મ હમ્મ હ
મલબ ત્રણસો રૂપિયાનસો રૂપિયા વીકેન્ડમાંનસો હોય બાકી નોર્મલ દિવસોમાં હા બતલ પાચ ના ચાર્જસ
ઓ એવી રીતના
હા નોર્મલ દિવસોમાં ઓછી હોય છે કે ત્રણસો સાડા ત્રણસો એ લોકો ઉપર ડિપેન્ડ કરે બાકી વીકેન્ડમાં જાઓ શનિવાર રવિવાર હોય તો માણસો વધારે આવે ને તો વાસ ના વધારે હોયલ પાંચસો રૂપિયાને એવા
હ તો આખા ફુજમાં એક જ જગ્યા
ના ના ના ના ના ભુજમાં એક એ મોટી છે પછી એક બીજી નાની નાની તો છે એમાં મતલબ પાસીિસ તો હે પછી એક બીજી આ વખતે જ ચાલુ થઈ હ
હા
અ એ છે અહિયાયા થી ભુજ થી બારે જઈ ને આમ તો ભચાાવ રોડ ઉપર પણ ઈ પણ નજીક થોડીક પાંચ છ પાંચ છ કિલોમીટર હશે માંડો ત્યાં તો ગયાતા આ વખતે અમે લ જો ત્યાં પણ સારું હતું નનેવ બધ સારું હતું અમે ગયાતા ને ત્યારે તો એવું હતું તે દિવસે વરસાદ આવી ગયો દુનિયામાં હા ત્યાના હા ત્યાંના પર તો પણ ચાલુ વરસાદ ભાઈ ચાલુ જ હતું મતલબ હ રમવાનું બધું
બહુ સારું કેવાય એમ તો સાંભળય્યું છે. તમારા મમ્મી કેતા હતા કે તમે રમવા જાવ ત્યારે સવાર સુધી પાછ ખબર નથી આવતા આખી આખી રાત રમતા જ હોય.
આખી આખી રાત તો નથી રમ મતલબ આવી જાઉં છું એક બે વાગે ને એ તો એકાદ વારગશે મોડો ત્રણ ચાર વાગે કેમ
આ તો તમારા મમ્મી ખોટું બોલે છે એમ ચાર પાંચ વાગે કે પાછો આવે રાત ના જાય દસ અગિયાર વાગે
એ તો એકાદ વાર હશે એકાદ વાર બાકી તો આવી જું એક બે વાગે તો એક વાગે ને એમ ક્યારેક બે વાગે
ચ ચાર ને પાંચ વાગે ઓલ નાઈટ ચાલુ જ હોય છે એમ પૂછવું
નક્કી ના હોય નક્કી ના હોય અલગ અલગ નવરાત્રી પડી વેલું પૂરું થઈ જાય ક્યારેક ચાલ રાખે અહં એક નવરાત્રી મતલબ કેમ શેરી ના હોય શેરીમાં થાય ને
હા.
હા એવી જ છે પણ ત્યાં ખાલી છે ને કોઈ ગાવા વાળા નથી ખાલી વગાડવા વાળા જ છે પણ એટલું મસ્ત વગડ એટલું મસ્ત વગાડે એટલું મસ્ત વગાડે કે માણસો સવાર સવાર સુધી રમ્યા કરે
ઓ એવું છે મતલબડી ડીજે સિસ્ટમ હશે ને
ના ના ડીજે નહી વગાડવાગળ જ છે લાઈવ વગાડતા હોય લોકો પણ એટલું મસ્તો મસ્તો વગાડે હ આપડું બધું સમજાય પણ જાય ગ સોંગ બધા
ઓકે
હા વર્ષોથી એજ સિસ્ટમ છે પણ એટલા બધા માણસો હોય કે રમવામાં વારો ના આવે બધા ઓપન જ છે પાસ પાસ નથી તો આપડે શું ચોક જેવું છે અહિયાયા ભુજમાં વોકડા ફડ્યા કે ભાઈ વોકડા ફડ્યા હા ત્યાં એટલું મસ્ત થાયટ મસ્ત
ચાલુમ કરું પછી કોલ ઓકે
હ એ પ ર બાઈ ભાઈ